તો કેમ છો ઘણા દિવસ પછી મને યાદ કરી?
હેલો કેમ છો ઘણા દિવસ પછી મને યાદ કરી?
હું એકદમ મજામાં છું તું કેમ છે હા આજે એક ખાસ અને ખુબ મહત્વ મહત્વના વિષય પર વાત કરવા માટે તેને ફોન કર્યો છે.
હું પણ? એકદમ મજામાં છું દોસ્ત બોલને એવો કયો ખાસ વિષય છે હું સાંભળવા માટે ખૂબ ઉત્સવ છું કે તે મને ખાસ ફોન કર્યો.
અને યાદ છે ને કે આગામી અઠવાડિય આપના વિસ્તારમાં બાળમજૂરી જાગૃત ઉત્સવ ઉત્સવ નું આયોજન તો આ જઈ રહ્યું છે.
અરે વા. મને બરાબર યાદ છે આ એક એવો વિષય છે કે જેના પર આપડે બધ એ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આજે પણ ઘણા બાળકો શિક્ષણ થી વંચિત રહીને નાની ઉંમરે કામ કરવા મ મજબુર બને છે. એ વાત તો છે તારે આ તારો આ ઉત્સવ વિશે શું વિચાર હ એ તો તું મારે સાથે રજૂ કર તે કઈ વિચાર્યું છે.
બસ એજ આપડી ટીમ આ ઉત્સાહમાં ઉત્સવમાં એક જાગૃતિ કાર્યક્રમ રજૂ કરવાની છે મને થયું કે તારી કલ્પના શક્તિ બહુ સારી છે. તો આપણેે બંને મળીને આ ઉત્સવ માટે શાનદાર નાટક પલે અથવા શવાદ તૈયાર કરીએ આપડો મુખ્ય હેતુ લોકોને
એને જાગૃત કરવાનું છે.
હા એ તો તે એકદમ સાચું કીધું. પણ હું તને એમ કવ કે આપડે હેને એવું કરી કે આ વખતે હેને અ નાટક સિવાય આપડણે હેને ઉત્સવમાં હેને સૂત્ર પણ બોલશું કે, હને એના બેનર બનાવશું. જેમ કે, હે ને બાળકો પાસે મજૂરી કરાવી એ પાપ છે, અને શિક્ષણ આપવું એ આપડી ફરજ છે. તો આપડણે હેને નાટકની સાથે હેને એવું એક રેલી પણ યોજીશું ને, એમાં હ ને આવા સૂત્ર નો પણ અ પ્રચાર કરીશું બરાબર ને.
હા, ખુબ સરસ જ સૂત્ર છે. તો પછી નક્કી રહ્યું, આપડે આવતી કાલે સાંજે મળીને. આખી સ્ક્રીપ ફાઈનલ કરીએ. તારે સમય અનુકૂળ રહેશે ને?
હા, ચોક્કસ. આપડે કાલે સાંજે, હે ને આપણે નિયમિત જગ્યા એ મળીશું અને આ એકદમ પ્રભાવશાળી બનાવશું, જેથી ઉત્સાહ આપના દરેક વ્યક્તિને વ્યક્તિ પર તેની ઊંડી છાપ પડે બરાબર ને, કે બધાને ખબર પડવી જ જોઈ કે જે કોઈ પણને અ નાની ઉંમરનું બાળક કામ કરતું હોય તો, તે તેને જોવે એટલે તરત તો જો, હે ને બીજાને સંપર્ક કરે
સાચી વાત છે, ગરીબી એક મોટું કારણ છે બધો સમાજના સક્ષમ લોકો અને સરકાર સાથે મળીને આવા પરિવારોને મદદ કરે, તો બાળકોને બાળકો ને મજૂરી ના દળદલ માંથી બહાર કાઢી શકાય છે. શિક્ષણ જ આ સમસ્યા નો એક માત્ર કાયમી ઉકેલ છે.
સાચું કહું. જે વાત કરી, નાટક સિવાય હે ને આપે પણ, હેને કે ઉત્સવમાં પોસ્ટ રહે, પણ લગાવીશું. જેમ મેં તને વાત કરી ને, એની સાથે સાથે એને આપડે એમ કરશું કે, હે આ અદભુત વિચાર છે ને, આપણે આપણા ભાઈબંધ ને પણ રજૂ કશું કે જે આપણી મદદ કરે. અને આપડી સોસાયટી માં એવું કરે કે, આ વખતે હેને આપડે એક મીટિંગ બોલાવી અને એ મીટિંગમાં બધા ભેગા થઈને, છેને, સોસાયટી વાળા નક્કી કરી કે આપડે એને કઈ રીતે આ બાળક મજૂરી કરે હે, તો એ કરતા અટકાવવા જોઈએ.
બસ, એજ આપડી ટીમ આ ઉત્સવમાં એક જાગૃત કાર્યક્રમ રજૂ કરવાની છે એમ. મને થયું. તો તારે તને પણ જણાવું. એકદમ સાચું કહ્યું, અને તેની સાથે આપડે સંવાદો માં વાત કરીએ, ઉમેરી શકીએ કે બાળમજૂરી એક માત્ર સામાજિક બંધી નથી, પરંતુ કાયદાકીય ગુનો છે, પણ આપણા દેશના બંધારણ મુજબ, ઘરે બાળકોને શિક્ષણ મેળવવું મેળવવાનો સન્માન હજુ બેિકાર છે.
હા, તે એ વાત તો બઉુ સાચી કીધી કે દરેક બાળક નો અધિકાર હે. શિક્ષણ મેળવવું કેમ કે, જો હાલ તો એવું બધું વધી ગયું હોય ને કે, જો શિક્ષણ જ નહીં હોય બાળક તો પછી આગળની તેની જિંદગી કઈ રીતના નીકળશે. અત્યારે તો ટેકનોલોજી પણ એટલી બધી વધી ગઈ છે, અને બધું ઓનલાઈન પણ કામ એટલું બધું વધી ગયું હોય, જો બાળક ભણેલું જ નહીં હોય તો તેને મોબાઈલ વાપરતા કેમ આવડશે? કઈ રીતના બધું આવડશે?
બરાબર છે, બાળકો પાસે મજૂરી કરાવવા પાછળ કોઈ એક કારણ નથી. પણ આપણી સામાજિક અને આર્થિક વ્યવસ્થા આના માટે જવાબદાર છે. ગરીબી આ સૌથી મોટું કારણ છે. ઘણા પરિવારોમાં ખાવાના પણ ફાફા હોય છે. જેથી માતા-પિતા પોતાના બાળકોને કમાવવા માટે કામ પર મોકલે છે. અશિક્ષિત અને જાગૃત નો અભાવ ઘણા ગ્રામીણ કે પછાત વિસ્તારોમાં માતા પિતા શ શિક્ષણ નું મહત્વ સમજતા જ નથી તેમને લાગે છે કે બાળક ભણ ભણવાને બદલે કામ કરશે તો ઘરમાં ચાર પૈસા આવશે
હા તે એ વાત તો સાચી કીધી તેનું મુખ્ય કારણ છે ને ઈ છે કે તને ખબર હોય કે આપણા અ ભારત દેશમાં હૈ ને બાળક ને મજૂરી કરવાનું શું કામ હોઉ છેને વધારે કારણ બને હ કે ગરીબી અને પરિવાર ની આર્થિક પરિસ્થિતિ છે ને હાલ બહુ જ ખરાબ હ જેના કારણે હેને નાના બાળકોને પણ કામ કરવું પડે હે અને એના કારણે હ ને તે શિક્ષણથી નછત અ રહી જાય અને એમને ગ જો પંદર કે વીસ વર્ષની ઉંમરે તે કામ કરવા લાગે છે જેના કારણે તેમનું હેને શિક્ષણ શિક્ષણ પણ જરૂર રહી જાયને ભણવાનું અથ વચ્ચે જ મૂકી દે હ અને માતા પિતા પણ આમાં બાળકોને રોકતા નથી એ પણ એને કામ કરવા દે હે તો આ રીતે એ ને સરકારને પણ અમુક નિયમ લાવવા જોઈ કે કે હાલ તો જે નિયમ હે કે અઢાર વર્ષથી નીચેના બાળકને કોઈ પણ ફેક્ટરીમાં કે કારખાનામાં કામ ના કરું પણ તોય પણ અત્યારે એવું બધું ચાલે છે કે નાની ઉંમર ના બાળકો કામ જ કરતા હોય છે એ તો તને ખબર જ છે ને
હા બરાબર છે કેમ કે સસ્તો શ્રમ ફેક્ટરી ના માલિક ને હોટલ વાળાને કે અન્ય વેપારીઓને બાળકોને કામ પર રાખવાનું વધુ પસંદ કરે છે કારણ કે બાળકોને ઓછા પૈસા આપ અને તેઓ વિરોધ પણ નથી કરી શકતા અને અથવા અસહાય હોવું જેવા બાળકો માતા પિતા નથી નથી હોતા અથવા જેના ઘર છોડીને ભાગી જાય છે. તેઓ પેટ ભરવા માટે બાળમજૂરીના સિકજામાં ફસાઈ જાય છે બાળમજ મજૂરીની નકા નકારાત્મક અસરો જેમ કે બાળમજૂરી માત્ર બાળકનું બાળપ જ નહી નથી છીનવતી પણ દેશના ભવિષ્યને પણ નુકસાન પહોંચાડાય છે શિક્ષણ થી વંચિત જે ઉંમરે બાળકોના હાથમાં પેન અને પુસ્તક હોવા જોઈએ તે ઉંમરે તેના હાથમાં સાધનો આવી જાય છે શિક્ષણ વિના તેઓ મોટા થઈને પણ સારી રોજગાર મેળવી શકતા નથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર ના ગીતો ના ભથા કે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાથી બાળકોને ગંભીર જે ઉભો થાય છે માનસિક રીતે પણ તેમનો વિકાસ રુધાઈ જાય છે શોષણ અને ગુનાખોરી ઘણી બાળકી શારીરિક કે માનસિક શોષણ થાય છે જે તેમના ગુના ખોળ ના રાસ્તા ધકેલી શકે છે.
હા આ વાત તો તે એકદમ સાચી કીધી પણ તને ઓલી વાત નઈ ખબર હોય કે ભારતમાં હેને બાળમજૂરી અટકાવવા માટેને કાયદો બનાવવામાં આવ્યો હ ઈ ચાઇલ્ડ લેબર કરીને છે ઈ આર્ટિકલ ઓગણીસો છ્યાસી મુજબ નાના બાળક હેને અને પ્રકારના જોખમી કામોમાં લગાડવું એક ગુનો ગણાય છે સરકાર અને અનેક સંસ્થાઓ બાળકોને શિક્ષણ આપવા અને બાળમજૂરી અટકાવવાનો પ્રયત્ન કરે છે. કે બાળ મજૂરી અટકાવવા માટે હેને દરેક બાળકોને શિક્ષણ આપવું ખુબ જરૂરી છે અને ગરીબ પરિવારોને આર્થિક મદદ આપવી જોઈ અને સમાજમાં જાગૃતિ ફેલાવી જોઈ ને કાયદો પણ હેને અમલમાં મેકવો જોઈએ આ રીતે હેને શું બાળક મજૂરી અને ગંભીર સમસ્યા છે તેને દૂર કર કરશે. અને દરેક નાગરિક ની જવાબદારી છે કે દરેક બાળકને શિક્ષણ અને. તો રક્ષણના ખુશા બાળપણ મળવું જોઈ.
એટલે પછે તે જે કાયદાની વાત કરી એ કાયદો આપણા દેશના બંધારણમાં છે આર્ટિકલ ચૌદ જેમાં ચૌદ વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકોને કારખાને કે ખાણ કે અન્ય જોખમી કામોમાં રાખવા પણ સંપૂર્ણ પ્રતિબંધ છે. બાળશ્રમ, પ્રતિબંધ અને નિયમ કાયદો આ અંતર્ગત બાળકોને પાસે મજૂરી કરાવનાર માલિકને જેલની સજા અને ભીરે દંડની જોગવાઈ છે. શિક્ષણનો અધિકાર છ થી સ થી ચૌદ વર્ષના દરેક બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો બંધારણીય અધિકાર છે. બાર મજૂરી અટકાવવા અટકાવવાના ઉપાયો આ સમસ્યાને જળમૂળમાંથી ઉખા ઉખાડવા માટે સરકારે અને સમાજ સાથે મળીને કામ કરવું પડશે. ગરીબ પરીવાર ને આર્થિક સહાય રોજગારી પૂરી પાડવી જે જેથી તેઓ બાળકોને સરકારી શાળાઓની સ્થિતિ સુધારવાની એને નેચિયન મધ્યન ભોજન ડેલી યોજનાઓને વધુ મજબૂત બનાવવાની જેથી બાળકે કાળે આવું મોકલ સર થાય જો કોઈ હોટેલ કે દુકાન કે ઘર ઘર કામમાં બાળકોને મજૂરી તો કરતા હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા ચાઈડલ ચાઈલ્ડ ચાઈડ લાઇનમાં પર અચૂક કરવો જેનો નંબર છે દસ અઠ કમ
એ વાત તો તે એકદમ સાચી કીધી હું પણ આ વાતનું ધ્યાન રાખીશ. સારું હાલ તો હવે હે ને મારે થોડુંક કામ છે એટલે હું તને પછી નિરાંતે કોલ કરું. ઠીક સે બાય.
અચ્છા